હેલો, અવાજ આવે છે મારો?
યા ત જે આપણે ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરીએ.
હા, તો તમે બોલો ટાઈમ મેનેજમેન્ટ વિશે.
હા, તો ટાઈમ મેનેજમેન્ટ એટલે આપના સમયનું યોગ્ય રીતે પ્લાનિંગ અને યોગ્યી ઉપયોગ કરવો એમ.
હમ્મ અને ટાઈમનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરીશું તો જ આપણે લાઈફમાં કે જીવન માં આગળ વધી શકીશ નઈ તો નહીં વધી શકીએ.
હા સમય એવી વસ્તુ છે કે જે એક વાર જતું રહે તો બીજી વાર પાછું નથી આવતું તું એનો જે ટાઈમે જે હતો અને ઉપયોગ કરી જ લેવો જોઈએ એટ ટાઈમ.
હમ્મ અને સમય નું સંચાલન કરવું એ આપણે માટે મતલબ જરૂરી છે આપડે જો બધી કામ છે ને આપડે સમય ઉપર ના કરીને એવું કરી કે પછી કરીશું પછી કરીશું. આ એ કામ આપડું થતું જ નથી મતલબ પછી જ રહી જાય છે.
હા એ બે એ એટલી વાત સાચી છે ના થાય કામ પછી બીજી વાત
હમ્મ અને એ સફળતાની જ ચાવી છે. એ રે ટાઈમ મેનેજમેન્ટે.
હા એક વારનું પૈસા આપે ફરીથી કમાઈ શકીએ છીએ પણ ટાઈમ ફરથી નથી મેળ શકતા.
હમ્મ અને સમયસર આપડે કામ કરીએ તો આપડે મનને શાંતિ પણ મળે એટલે આપડે ટાઈમ મેનેજમેન્ટ જ તો આપડે બધું કામ પણ આપ સમયસર ટાઈમ ઉપર કરી દઈએ.
હા દરેક વખતે ટાઈમની તો કદર કરવી જ જોઈએ.
હ અને ટાઈમ મેનેજમેન્ટ આપડે શીખવું હોય તો આ સેલિમેન્ટ છોડું પડે આપડે કેમ કે આ છે ને એ ટાઈમ મેનેજમેન્ટને વધારે પડ પેલું આડ આવે છે.
હા અને આજના બિઝી લાઈફમાં દરેક વ્યક્તિ પાસે ચોવીસ કલાક જ હોય છે પણ સૌ પણ લોકો અને બીજા લોકો અ વચ્ચેનો ફરક એ છે કે તે પોતાનો સમય કેવી રીતે યુઝ કરે છે અને અમુક લોકો કોણ જોવા હોય તેને સક્સેસ ના મળતી એ લોકો ભ અ એને ટાઈમ નો ઉપયોગ અમુક લોકો ઊંઘવામાં કરતા હોય અમુક એને મોજ મસ્તી કરવાનું કરતા હોય ને.
હા એટલે આપે ટાઈમ જ છે ને એ આગળ દિવસે આપણે એમ નક્કી કરી દેવાનું કે આપણે આજે કાલે શું કરવાનું છે? એમ ટાઈમ મેનેજમેન્ટ આપણે કરી દઈશું ને આગલા દિવસે તો આપડું મતલબ થઈનેમ તમ સરખું સચવાય રહેશે જાત. જો તન સ્કેન આપું છું.
હા ને જે લોકો પ્લાનિંગ સાથે કામ કરે છે એ લોકો ઓછા સ્ટ્રેસમાં વધુ કામ કરી શકે છે એમ.
હા એટલે ટાઈમ મેનેજમેન એમ જરૂરી છે.
હમ્મ સ્ટુડન્ટ માટે ટાઈમ મેનેજમેન્ટ એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે લાઇક ડેલી સ્ટડી મા કે હોમવર્ક માટે માટે પ્રોજેક્ટસ, સ્પોર્ટસ અને રેસ્ટ માટે અલગ અલગ માટે અલગ અલગ ટાઈમ બનાવો. ટાઈમની મેનેજમેન્ટ કઈ રીતના કરવું તો એના માટે સીડયુલ ભી બનાવી શકે છે એમ.
હમ્મ અને યોગ્ય આયોજન આપણે કરવુ આપડે મતલબ સક્સેસ થ સક્સેસ થવું હોય તો ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવું પડે પેલા તો આપડે. ન તો સક્સેસ થઈ જ ના શકીએ આપડે.
હમ્મ, એક્ઝામ ના સમયમાં લાસ્ટ મિનિટ સુધી બધું પેન્ડિંગ રાખવાથી ટેન્શન વધે છે અને રિઝલ્ટ પણ સારું નથી આવતું તો એના માટે આપડે આજ એક ઉપાય છે ટાઈમ મેનેજમેન્ટ કર તો ટાઈમને સારી રીતે મેનેજ કરીએ તો થઈ શકે છે મે બી પોસિબલ.
હા અને જે કામ નુ મહત્વ આમ વધારે હોય કે આ કામ કરવું જરૂરી છે. એ કામ આપડે પેલુ કરી જ દેવું જોવે. કેમ કે આપડે જો પછી કરવા જશું તો પછી તો આપડે પેલા બધું પતિ જ જવાનું છે. પછી પછી કરવાનું તો
હા અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પણ ટાઈમ મેનેજમેન્ટ એટલું જ જરૂરી છે લાઇક ઓફિસ નું કામ અલગ રીતના કરવું ને આપડું ઘરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તો એ બી એ બી એક ઇમ્પોર્ટન્ટ જ પોઈન્ટ છે.
હમ્મ, એટલે માને તમે ગમે ત્યાં જાઓ તો તમારે ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડું જોવે. તો મ તમારે આગળ થાય વધી શકો તમે આગળ.
હા એના ઓફિસ નું કામ ફેમિલી, હેલ્થ એન પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખ જોઈએ જો પ્લાનિંગ સારી હોય તો બધા કામ સારા રીતે સારી રીતે કંપલીટ થઈ જાય નકદ ના થાય.
હમ્મ અને આપડે ટાઈમ મેનેજમેન્ટ આપડે કરતા જો આવડતું હોય તો આપડી પર્સ ના લીટી પણ બધા જગ્યાએ સારી આમ આવે મતલબ તમ સમજો હું શું કેવા માગુ.
હા અને ટાઈમ મેનેજમેન્ટ સૌથી મોટો દુશ્મન કહી તો પ્રોકાસ્ટિ પ્રોકાસ્ટિનેશન એટલે કે કામને વારંવાર પાછળ ધકેલવું છે.
હા એટલે એમ ટાઈમ એવું છે કે કોઈના માટે રોકતો નથી ના આપડા માટે મતલ અમીર લોક એમના માટે પણ ના રોકાય ના મતલબ ગરીબ લોકો એના માટે રોકાય ના મધ્યમ વર્ગ માટે રોકાય. ટાઈમ આગળ મતલબ જતો જ જાય આપડેનો યુઝ કરતા આવડવો જોઈએ.
હા એજ ઘણા લોકો પછી કરી લઈશ એવું વિચારે છે પણ આ અંદર થી ઘણું નુકસાન ભી થતું હોય છે. એટલે ઇમ્પોર્ટન્ટ કામ પેલા કરી લેવા જોઈએ.
હા અને તમે જોયું હશે કે સ્ટુડન્ટસ હોય એરા લોક એવું કરતા હોય કે પરીક્ષા તો હજી વાર છે. બે ત્રણ મહિના હજી પરીક્ષા વાર છે તો આપણે પરે હમણાં વાંચીએ ને પણ જો એ થોડું થોડું વાંચે. તો પરીક્ષા છે મે એમને એટલું મતલબ મુશ્કેલ ના થાય મતલબ વાંચવા મા ઈઝી થાય મતલબ. થોડુંક થોડું વાંચા થાય એટલે રિવિઝન કરે તો પણ એમને પાસ થઈ જાય આ આસાનીથી.
હા ને એમાં ભી આજના લોકો મતલબ અ સ્ટુડન્ટ જો હોય છે મોબાઈલમાં બહુ ટાઈમ સ્પેન્ડ કરતા લાઈક સિરીઝ જોતા હોય મૂવીઝ જોતા હોય એમાં બી તો એ બધું ના કરવું જોઈએ એ લોકો ભી મતલબ એ મોબાઈલથી તમારો અન અનનેસેસરી સરી ટાઈમ લઈ લે છે એનામાં બી
હમ્મ અને આપડે બધા રીલ્સ જોતા હોય ગમે તેવું હોય તો આપડે બધા ફોનમાં જ
હા તો હા હા એનો જેટલો યુઝ જેનો એલો ઓછો યુઝ થાય એ વધારે સારું એમ
હા અને ના ના કેતા પણ આપણે શીખવું પડે હવે ખબર તમને ખબર જ હશે. કે ગમે તે વાત હોય એમાં બધા તમને આમ રોકવા આવશે કે તમે આમ ના કરો આમ ના કરો મતલ આપણ સમય બગાડવા આવશે. તો એ બધા તત્વોથી આપણે દૂર જ રહેવાનું
હા સારો ટાઈમ અ મેનેજમેન્ટ કરવા માટે ડેલી શીડ્યુલ બનાવવો જોઈએ લાઈક ટુ ડુ લિસ્ટ લખવી જોઈએ પ્રાયોરિટી મુજબ કામ કરવું અને મોટા કામને નાના પાર્ટસ માં ડિવાઈડ કરવા જોઈએ. તો આ રીતે આપણે કામ કરીશું તો વધારે ઈઝી અને ઈઝી લાગશે અને કોન કોણ કોન્ફિડન્સ બી વધારશે જેને તમારે બધું કામ ઈઝીલી કમ્પ્લીટ બી થઇ જશે. તો એના અકોર્ડિંગ તમે કરશો તમારૂ બધું જ ટાઈમ મેનેજ થઈ જશે એમ
હા અને મેં સાંભળ્યું તું કે જે અબ્દુલ કલામ હતા એમને પણ ચોવીસ કલાક હતા એમને જોડે મતલબ બધું સ્ટડી એમણે કરવા માટે તેમણે સારી રીતે મતલબ સમય નું સંચાલન કરી અને કામ કરી તેરા આગળ વધ્યા અને તેમને જે જો સમય નું સંચાલન સંચાલન ના કર્યું હોય ત કિંમત ના હોય ટાઈમ ની એમને તો એને આગળ વધી ના શક્યા હોય
હા અને ટાઈમ મેનેજમેન્ટ થી ડિસિપ્લિનમાં બી ડેવલોપ થાય છે એમ અ તો જે વ્યક્તિ સમય નું મહત્વ સમજે છે. તો એ લોકો મોટા ભાગે સફળ ભી બની જાય છે એમ તો દરેક કામ સમય પર કરે છે એ લોકો અને બીજા લોકો સમયની રિસ રિસ્પેક્ટ ભી કરતા હોય છે.
હ અને આપણેે સમય સર કામ કરીએ તો આપડે મતલબ રમત ગમત એ બધા આપડે ભાગ લેવા મળે તો થોડો થોડો ન તો જે આપડે સમય નું વેલ્યુ ના હોય તો આપડે બીજું બધા અમે જઈ જ ના શકીએ આપડે સ્ટડીમાં જ રહી જઈએ કે ગમે તે એક એક્ટિવિટીમાં જ આપણેે મતલબ હોય બીજી બધા ના હોઈએ
હા અને હેલ્થ માટે પણ થોડો ટાઈમ કાઢવો ખુબ જ જરૂરી છે તો ડેલી આઈ એક્સરસાઇઝ હેલ્ધી ફૂડ પૂરી ઊંઘ આવે ઊંઘ અને ફેમિલી સાથે કોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરવો જોઈએ ટાઈમ મેનેજમેન્ટ નો એક જ એ ભાગ છે એમ માત્ર કામ કરવું જ નથી પણ લાઈફને બેલેન્સ બી કરવી જોઈએ. કામ સાથે સાથે તો આપણી લાઈફમાં નોર્મલ લાઈફમાં બધા કામ હોતા હોય છે. તો એની સાથે સાથે ફેમિલી જે અ ફેમિલીનો ક્વોલિટી ટાઈમ હોય એ બી આપવો જોઈએ બધાને
હા એટલે પૈસા એકવાર ખોવાઈ જાય તો એ આપડે પાછા મળી જાય પણ જો ટાઈમ ખોવાય જાય એરો પાછા બહુ જ મુશ્કેલ છે એટલે આપણે ટાઈમનો ઉપયોગ કરતા શીખવું જ જોઈએ.
હા અને ટાઈમ મેનેજમેન્ટથી સ્ટ્રેસ બી ઓછો થાય છે તો પ્રોડક્ટિવિટી વધે છે અને કોન્ફિડન્સ બી ઇમ્પ્રુવ થાય છે. અને લાઈફ વધુ ઓર્ગેનાઈઝ બને છે ને આ સ્કીલ સ્કૂલ, કોલેજ અને જોબ અને બિઝનેસ બધી જ જગ્યાએ ઉપયોગી છે એમ. તો તમે ગમે ત્યાં જશો ને ત્યાં બધું જ ઓર્ગેનાઈઝ કરેલું હશે અકોર્ડિંગ ટુ ટાઈમ એમ, બધું જ ટાઈમના અકોર્ડિંગ મેનેજ કરેલું છે લાઈક્સ તમે સ્કૂલમાં જતા હશો તો સ્કૂલમાં બી એક્ઝેટ ટાઈમ ઉપર તમને લંચ બ્રેક મળી જાય એક્ઝેટ ટાઈમ ઉપર તમને છોડી દેવામાં આવે છે એક્ઝેટ બી ટાઈમ ઉપર બધું જ કરતા હોય છે એમ એક્ઝેક્ટ ટાઈમ ઉપર. લાઈક કોલેજમાં બી એવું હોય. જોબ અને બિઝનેસમાં બી એવું સરકારના કે આ બંધ થઈ જ જવું જોઈએ એમ.
હા એટલે બધાનું એવું જ હોય એટલે સત્ય એ છે કે આપડે મતલબ ગમે તે આ બ ટાઈમ બધા જોડે છે પણ જે એમને આયોજન કરતા આવતું હોય ને એજ ને સાચો ઉપયોગ કરી શકીએ છે ન તો એ ટાઈમનો ઉપયોગ તો કરી જ નથી શકતું કોઈ
હમ્મ. હા ટાઈમ ઈઝ ધ મોસ્ટ વેલ્યુએબલ ગેમ કે જે વ્યક્તિ સમયે કદર કરે છે ને એજ જીવનમાં ઘણી સફળતા મેળવી શકે છે. એ દરેક દિવસનું પ્લાનિંગ કરવું જ જોઈએ સમયનો અ સાચો એવો ઉપયોગ કરીને એક એક મિનિટ ને કિંમતી સમજીને આગળ ચાલવું જોઈએ.
હા અને મેં તો કેટલા લોકો કેટલા ખરાબ લોકો પાસેથી એ પણ સાંભળ્યું છે કે મારા પાસે ટાઈમ નથી સમય નથી આ વસ્તુ કરવાનો. અને આપણે જયારે એમને જોઈએ ફ્રી બેઠા હોય ત્યારે ત્યારે એમના જોડે ફોન છે. યા કોકના જોડ વાતો એમ એમ કરતા હશે એમ એમ ઊભા હશે ટાઈમ વેસ્ટ કરતા હશે. પણ એ વખત એમને યાદ ના આવે કે તેમના જોડે સમય છે કંઈ કરે. ખાલી એમને મતલબ કોઈ પાનું જોવે છે એમ એમ. પણ ટાઈમ ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડતું ના હોય એટલે
હા તો આપડે બીજી વાત પછી કરીશું.
હમ્મ કરીશું બીજી વાર.
ઓકે.
બાય.